હા અવાજ આવે છે મારો.
હા અવાજ આવે છે આ સ્પીકર પણ નહી થતું આમાં?
ના સ્પીકર નથી તમારે હન્ડ સ્પ્રી કે ઈયર બડ એવું એટલે કરવું પડશે.
હા હેન્ડસેટ પર રાખ્યું છે કેમ છો.
બસ બસ મજામા તમે કેમ છો.
મજામાં મજામાં તમે શું કરો છો ક્યાં રહો છો?
હું ભાવનગર છે અને ભાવનગરથી છું તમે ક્યાંથી છો?
હું વડોદરાથી છું ભાવનગર માં મારી બેન રૈ છે બે બેહેનો છે અમારી.
બરાબર છે, તો એટલે મારે એવુ છેમે, ત્યા સ્ટડી કમ્પ્લીટ કર્યુ સોફ્ટવેર એન્જિનિયરિંગ અને મે મારો પોતાનો બિઝનેસ ટક છે એ મ કમપોસ્ટ
તારે.
વર્મી કમ્પર્ટ ફર્ટિલાઈઝર આવે ને ખાતર બનાવવાનું એ રીતે.
અચ્છા, અચ્છા, ઓકે, ઓકે, હું ફ્રીલેન્સર હું અભિ હને. પણ છું, અભિનેતા, લેખક, નિર્દેશક, નિર્માતા, એન્કલ છું.
હા.
ફિલ્મ સિરિયલ, રંગમંચ, નાટક, વેબ સિરીઝ માં કામ કરું છું, ગુજરાતી ફિલ્મો અમે બના બનાવીએ છીએ, ગુજરાતી ફિ ફિલ્મો બનાવીને રિલીઝ કરીને, ગુજરાત ગવર્મેન્ટ પાસેથી સબસિડી પણ લઈ આપીએ છીએ.
વાહ! તે તમા મરે હમણાં કઈ, આમ કઈ. ગયેલા એવું કઈ મુવી નું નામ કે એવું કાઈ ખરા તા હમણા કઈ લોન્ચ કરેલી હોય એવી કાઈ?
હમણાં એક રિલીઝ થઇ, રેવેન્ચ.
રેવેન્ચ હ, હ.
હા, એના પછી હમણાં બીજી બે પિક્ચરો કરી, શૂટિંગ કરી, એના પેલા સેલ્ફ. સેલોગેટ મધર રિલીઝ થઈ હતી સેલોગેટ મધર
સમજી ગયો
હા જી તમારે પણ જો ફિલ્મમાં હોય રસ તો કેજો બહુ સારું એમાં પણ તમને અમે ફિલ્મ બનાવીને તમે અમે અમે તમને રોલ પણ આપીશું. અને એમાં સબસીડી પણ લઈ આપીશું એટલે એમાં પણ તમે સારું બિઝનેસ કરી શકો. સારું કમાવશો
એમાં તો પેલી વાર એમાં ત ખા જોવા જોવા નો તો હમણાં ટાઈમ નથી એમ
હમ્મ હમ્મ હમ્મ બીજું સાથે સાથે રિયલ એસ્ટેટનું પણ ચાલુ કર્યું છે હમણાં
હા.
પ્રોપર્ટીનું અને બધું એનું અંડોલેટ હા ડોલેરામાં પણ છે જમીન આપની પાસે એમ એમાં પણ જમીનો વેચી છે. આપડે
હમ્મ ન્યા તો ધોલેરામાં અત્યારે બઉ ચાલે ધોલેરામાં તો ચાલે છે અત્યારે તો
હા પણ આપણી મેઈન રોડ ટચ જ છે આપણું એક્સપ્રેસ વે છે ને આપણું
હા
ડાયમંડ સર્કલ બસ ડાયમંડ સર્કલ થી પાંચસો મીટર ના અંતરે છે આપણી જમીન હમ
બરોબર છે આ વિશે તો આપણે કશું વાતચીત કરશે રિલેટેડ પ્રોપર્ટી એવું છે ત્યારે તો આજે જોઈન થયા છો ને તમે તો
હા
આજે આજે જ જોઈન થયા છો ને
હા એકચયુલી હું સિંધી માં જોઈન થયો પછી મેડમે કાઉન્સેલર કીધું કે ગુજરાતીમાં પણ તમને આવડે છે તો તમે ગુજરાતીમાં પણ જોઈન થઈ જાવ
સમજી ગય તો સિંધી નું વર્ગ પૂરું થઈ ગયું છે એમાં
ના સિંધી નું પણ આજે જ જોઈન કર્યું હવે એમાં કિધુ બે દિવસ જ બાકી બચ્યા છે એવું
બરાબર છે એમાં રેકોર્ડિંગ છે કે ટ્રાન્સ્ક્રિપ્શનનું
હ તો રેકોર્ડિંગ હવે એમાં હું હજુ સુધી મને કોલ નહી કરવા મળ્યો એ કાલે થશે
સમજી ગયો હા ટાસ્ક નહી આવ્યો હોય છે ને
હા ટાસ્ક નથી આવ્યો હજુ કોલ ખાલી રિસીવ કરી શકું છું કરી નહી શકતો.
બરાબર છે આમાં એવું છે ગુજરાતીમાં છે.
હા ગુજરાતી નો આવ્યો તમારો મેસેજ તો મે કીધું લાવ ગુજરાતીમાં વાત કરી લઈએ.
હમ અને ઓ ટાસ્ક જોયને ગ્રુપમાં મેજ આવ કરીજો એવું ત્યારે ગ્રુપમાં તમે મેસેજ કર્યો હતો ને? એટલે મે જોયું તું હ મેજ કર જે ગ્રુપમાં મેજ કરેને જે ફ્રી હોય પછી કોલિંગ કરીએ આપણે એમ
બરાબર તમારે કેટલી ઉંમર છે?
મારી ટ્વેન્ટી ટુ
અચ્છા કેટ ક્યાં રહો છો ભાવનગર માં
ભાવનગર માં કાળિયા ભેટમાં સરદાર પટેલ સ્કૂલ પાસે
અચ્છા અચ્છા ઓકે મારા જીજાજી ની તે માર્કેટમાં દુકાન છે કટલેરી હોજીયરીની
પીટ છેર્કેટ પી હમ બરાબર છે.
બરાબર તો કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર વરસાદ આજે જઈને પડ્યો છે વડોદરામાં એટલા દિવસથી તો ખાસ બધું કોરું જ હતું.
સમજી અમારે ભાવનગર એવુ, વરસાદ આવ્યો તો પણમણ ઝમણ પણ કન્ટિન્યુ આવે છે પાછ અત્યારે બંધ થઈ ગયો છે. આવ અત્યારે એવધું કિન્યુ આવેલે છે
આજે આપણું જઈને પડ્યું વસાત એકદમ અ મુરત એમ તો થયું હતું. પછી પછીબંધ થઈ ગયું હતું આજે જઈને એકદમ કહીએ ને હોલસેલમાં, પડ્યો વરસાદ હા સારું પડ્યું.
અમારે એવું છે એ પેલા સાત આઠ આજુ બુધુ તારીખ આજુ બધું કેું ન બહુ સારો પડી ગયો હતો. પછી બ્રેક પડી ગયો દસ પંદર દિવસ, પછી હવે પાછું શરૂ થયું કાલ તો બઉુ વધારે આગાહી છે. કાલ તમારી વિ ભાવનગર માં, કલેક્ટર સાહેબ એવું કીધું છે, કે બધા સ્કૂલ કોલેજ, એક દિવસની રજા વધારે માારે આ ગાય છે એવું બધી વાતચીત છે હવે,
તમે આમાં કેટલા રૂપિયા નાખ્યા તમે આમાં,
એટલે નાખવાના ન હોય ખા જસ્ટ જેટ કોલિંગ કરી એ પ્રમાણે,
ના ના ના તમારા ધંધામાં કેટલા રૂપિયા નાખ્યા પેલું ખાતામાં,
તે હ ના નામાં મારેવ મા પાર્ટનરશીપ ઉપર છે. મારે તો ત્રીજો ભાગ છે એટ અર્નિંગ જે મારે, એ ઇન્વેસ્ટમેન્ટ હોય ને એ બધું તમારા પાર્ટનર કરે છેને એમાં બહુ કોસ્ટ નથી થતો. જે જે છાણ આવે ને ગાય ભેંસ નું બબોર,
હા હા.
એ ગોબર લેવાનું હોય પછી, જે મેન વધારે એક્સ્ટ્રા કોસ્ટ હોય, એ જે વમ્સ કે અળસીયા આવે ને જે અથવા એને મંગાવવા પડ એનો જો હોય છે.
હમ્મ હમ્મ હા.
પછી છાડ ની અંદર આપણે નાખી દેવાના પ્રોસેસ કરીટ ઠંડુ પડી જાય પછી. વગરે શમણી જાય પછી બે એક મહિના જેવું થાય ને એટલે થાય જાય.
કરવું હોય તો મારી પાસે એક પાર્ટ ટાઈમ બીજું છે, એમાં એટલે તમારે કશું કરવાનું નહિ. હજાર રૂપિયા થી ચાલુ થાય છે, હજાર રૂપિયા એમાં નાખીને ઓછામાં ઓછા હજાર રૂપિયા નાખવાના વધારે તમારે જેટલા નાખવા હોય.
હમ્મ શું નેટવર્ક માર્કેટિંગ કે કઈ પ્રમાણે પ્રોડક્ટ સેલ કરવાની?
ના પ્રોડક્ટ નથી ઇન્વેસ્ટમેન્ટ જ છે.
હમ્મ.
નેટવર્ક માર્કેટિંગ છે પણ એમાં નેટવર્ક માર્કેટિંગ કરવું હતું. તમારા ઉપર છે ના કરો તો તમે તમારા હજાર રૂપિયા થી ચાલુઆત થાય.
પછી એમાં આગળ તો કરવાનું શું હોય હજાર રૂપિયા નાખી ને પછી?
એની ઉપર તમને રોજનો જીરો પોઈન્ટ પંદર ટકા જેટલું વર્તળ મળે એટલે દોઢ રૂપયો મળે તમને રોજ નુ હજારની ઉપર, મહિનાના પિસ્તાલીસ રૂપિયા મળે હજારની ઉપર બે હજાર નાખો તો એવી રીતે એનું એ પરસેન્ટેજ એવું.
તો એ કેટલા દિવસ સુધી ચાલે એમ?
ચાલે ખાસું ઘણા ટાઈમ ચાલે એવું થયું ચાલે.
એમ હજાર રૂપિયા નાખે કેટલા ટાઈમમાં રિકવર કે કવર થઈ જાય એ પ્રમાણે
એટલે તમને વર્ષના પાંચસો ચાલીસ રૂપિયા મળે ને મહિના ના પિસ્તાલીસ રૂપિયા થયા.
હમ્મ
એટલે વર્ષમાં પાંચસો ચાલીસ રૂપિયા થયા એટલે બે વર્ષ તમારા હજાર રૂપિયા પાછા, એવું હા એના પછી તમાર પ્રોફિટ પ્રોફિટ છે, અને તમે જો એમાં પણ રેફર કરો બીજા ને પરંતુ એમાંથી બીજું અલગથી મળે કમિશન
સમજી ગયો, એટલે કે ઓફિસયલ એપ્લિકેશન જોગાય કે
હા હા એપ્લિકેશન છે કંપની છે, નાગપુર ની.
સમજી ગ્યો.
હા, નાગપુરની વે માર્ટ મલ્ટી સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ એમ માર્ટ કરીને છે.
હમ્મ એમ માર્ટ હ હા હોવાના. હવા લાખ એવું કઈ કેહેવાય કે નને આ સ્કીમને.
હા.
હવાલા કે એવું કઈક કેહેવાય કે ને આને. અ લીગલી હવા હવા લાગ એવું કઇ કેવાય છે આને આક ને.
ના લીગલી છે, આમાં પાન કાર્ડ તમારું લાગે આધાર કાર્ડ લાગે અકાઉન્ટ ડિટેલ કેવાય છે શાયદ થાય તમારી.
હમ્મ
હમ્મ
તો બિઝનેસ પણ આમ લીગલ કેવાય કઈ રીતે એમ.
હા, લીગલ કેવાય ને હવે. આ એપ્લિકેશન છે જે રીતે જીપે છે, ગુગલ પે છે, ફોન પે છે, એમાં હવે. જેવી રીતે બીજાને પૈસા મોકલીયે છે એમાં અમને કેશબેક આવે છે. પેલા બઉ વધારે કેશબેક આવતો હતો હવે તો ઓછો-ઓછો ક્યારે-ક્યારે આવે છે, અને એમાં થી આપણે બધી સર્વિસો યુઝ કરીએ છે, લાઈટ બિલ, મોબાઈલ રિચાર્જ, ટિકિન બુકિંગ, ફ્લાઇટ બુકિંગ.
તો બધી સર્વિસો અહિયાં આમાં પણ છે. શોપિંગ કરવી હોય ટેક્સી મ બુક કરવી હોય જમ-જમવાનું મગાવવું હોય. રિચાર્જ કરવું. હોય લાઈટ બિલ વેરો બધું ભરવું હોય તો તમે કરી શકો છો. અને એમાં તમે ઓછામાં ઓછા હજાર રૂપિયા રાખો. તો તમારે એની ઉપર વળતર મળે નહીં રાખવું હોય તો તમારા ઉપ
હમ! સમજી ગ્યો તો પછી એમને તો આપડે તાવ તમે પૈસાનું શું એમ.
હમ!
તો તો આ જે પૈસા આપણે ઇન્વેસ્ટ કરીયે એને તમે બીજે કઈ રી ઇન્વેસ્ટ કરો શું યુઝ શું કરો એમ?
એ તો કંપની કરે ને બધું ટોટલી જ થાય ને બિઝનેસ કરે છે ને. એ બલ્કમાં બધું કોર્પોરેટ ટાઈપ કર્યું છે બધાની સાથે. ટોટલી તેમાંથી એમને મળે ને બધું તો બધાને આપે ને એવું.
સમજી ગ્યો.
હમ.
બરાબર છે જ્યારે.
કરી શકો છો સારી રીતે હજાર રૂપિયા કોઈ મોટી વસ્તુ નથી.
નહીં વચ્ચે પણ એ એમાં ઇન્વેસ્ટ પછી છે છ સાત બે વર્ષે તમારું પૂરું થાય. એ વચી એમ. એમ થાય કે એની કરતા તો બીજે સ્ટોક માર્કેટ ત્યાં માં ઈન્વેસ્ટ કરના હોય એના કરતા ઈઝી.
એમાં ભઈ કશું થતું નહી ખાલી કેવાની વાતો છે એમાં રાખવું પડે છે. એમાં રાખવું પડે છે ચાર-ચાર વરસ પાંચ- પાંચ વર દ- દસ વરષ.
એટલે એવું નઇ તો અડધા હોય સ્કિલ એની ઉપર ડિપેડન છે હું તો હું કાઢી લઉં છું મને મજા આવે એ પ્રમાણે. સ્વિંગ ચેડિંગ કરીને.
પણ આમાં તો તમારે રોજ નો રોજ તો મળે એમાં એમ-એમ એ એમાં તમારે દિમાગ લગાવવું પડે એમાં જાય તો જાય. આ એ તો આય એમાં ક્યારે સ્ધર તો એમાં ત્યાંય ક્યારે સ્ધર તો ક્યારે અધ્ધર.
હાં તો એઈ વાત છેે પ એમાં તો એમાં જોઈ નીક ધારો કે તમે હજાર રૂપિયા નાખો તો તમાર બે વર્ષ ઠેઠ જ પૂરું થાય. હાં તમેં વધારે રૂપિયા નાંખો મહિના દિવસમાં હું દસ ટકા એટલું સો રૂપિયા મળે એક મહિનામાં થઈ જાય ઉપર મળી જાય સો રૂપિયા હજાર રૂપિયાની ઉપર.
તાર પણ મેં એવું ઓછું રેફર કરો ને તમે રેફર તમે કરીશ ને સારું. કમાવી શકો છો તમે.
અછી આપણા
હા રેફર કરતું રેવાનું ને હવે આજે. સોશિયલ મીડિયાનો જમાનો છે જો આજે હર્બલ લાઈવ. એના પછી એમ વે એના પછી અઅ આપણા ફોર એવર લિવિંગ પ્રોડક્ટમાં કેટલા બધા યંગિસ્ટર્સ છોકરા છોકરીઓ કામ કરે છે. સારી રીતે જો એમની ઈન્કમ તો જોવ નેટવર્ક માર્કેટિંગમાં જો પૈસો છે બીજા કોઈમાં પૈસો નથી
એ વાત છે કે કનેક્શન થુ તમે જેટલું તમારા મા. સેલિંગ કે માર્કેટિંગ કરું
તમે આમ. અ તમારું બિઝનેસ ચાલુ કર્યું હોય અ આપણે એનું આપણે ખે ખાતરનું તો એમાં પણ ભલે તમે પૈસા નહી નો રોક્યા તમારા પાર્ટનરે રોક્યા છે પણ એમાં પૈસા રોક કયા હશે બધું પ્લાન્ટ લગાવું હશે માણસો રાખ્યા હશે પગારો આપ. પો મન્ટેનેશ બઘું એનમા પણ કોપટિ છન બહાર તમારે માલ વેચવા જવું પડે ગ્રાહકો બનાવવા પડે. ટોટલી એમાં તો તમે સોશિયલ મીડિયાથી એમાં તો તમે સોશિયલ મીડિયાથી હા એકદમ અને તમે પુરા ઈન્ડિયામાં કોઈને પણ ક્યાંથી પણ રેફર કરી શકો છો એવું તો સ્માર્ટ બિઝનેસ સ્માર્ટ બનવું બધું કરવાનું હે ને સારી રીતે
કઈ ની જેટલાં ની જેટલા બધ્યે ઇનકમ સોર્સ હો્યે એલા બધા ને બેનિફિટ નિઇ
હા હા જી મે રેફર કરીએ તો રેફરને મા આપડે દસ રેફર પણ કરીએ દસ નો એક જણના આપણને પચીસ જીરો પોઈન્ટ પચીસ ટકા પણ મળે તો આપણે દસ રેફર કરીએ તો આવી આરામથી આપણા બે મહિનામાં આપણા હજાર
એટલે એમને જેટલા ઇન્વેસ્ટ કરે એના આપણને એટલા મળે
ના ના એમને જે પ્રોફિટ આવે એ એમના પ્રોફિટ માંથી પચીસ ટકા મલે
સમજી ગયો બોહ જ મ એ એક દિવસને એના પિસ્તાલીસ થયો એના આપને એના પચીસ ટકા આપણને મળે
પિસ્તાલીસ એક દિવસ ના નહી મહિના ના
અરે બા મહિનાના મહિનાના મહિના આપણને એ પિસ્તાલીસ મળે પચીસ પચીસ ટકા
હા
સમજી ગયો તો જ એવી વાત છે ને
હા બે તો હા નેટવર્ક માર્કેટિંગમાં તમે સારી રીતે સાઈડ ઇનકમ ઉભી કરી શકો છો ને
એ પછી કન્ટિન્યુઅસ કન્ટિન્યુસ શરુ જ રે રફરએન્સ એ રેફર નું મને કે વન ટાઈમ જ મળને
ના ના ના ચાલુ જ હોઈ ને
સમજી ગયો એ જેટલા ઇન્વેસ્ટ કરતા રહે એ પ્રમાણે આપણે મળતા રહે
હા જી
બરાબરછે નાઇસ કન્સેપ્ટ પણ સારો છે
કોનસપ્ત સારું છે તમારી ચાર્જ કરવું રિચાર્જ કરવું લાઈટ બિલ ભરવું લાઈટ બિલ ભરો ટિકિટ બુકિંગ કરવું ટિકિટ બુકિંગ કરો શોપિંગ કરવી શો